કેમ છો?
મજામાં. તમને મારી અવાજ આવે છે?
આવે છે. તમે શું કરી રહ્યા છો?
બસ બેસી રહ્યા છે.
હા આજે હું તમને ઉના ઉનાળા વિશે માહિતી આપ માંગુ છું. તમને ખબર છે ઉનાળું ઉનાળામાં કેટલા ગરમી થાય? પણ માર્ચ થી જૂન સુધીના મહિના એટલા ગરમ હોય. થોડું થોડું ગરમી તો જ જુલાઈમાં પણ હોય છે. એટલા ગરમ થજી જગ્યા જગ્યા સુહાર પડી જાય છે, વરસાદ નહી થાય છે. બધાં લોક પંખા, એસી વગેરે વગેરે ચાલુ કરીને બેહી રહ્યા છે. ઉનાળામાં લોક એટલા તરસી જાય છે એટલા તરસી જાય. કેટલા કેટલાક પાણી પી જાય છે. હમ બધા લોક એટ એટલા ગરમી થાય છે ઉનાળામાં. મુ સુતીના કપડાં પહેરે છે. હમ લોક બધા એકબીજા સાથે દૂરી આપે છે. ભીડભાડ ઈ જગ્યામાં જવાનું કમ કરી નાખે છે. કેમ કે ઉ ઉનાળામાં એટલા ગરમી પડે છે જે જયારે પણ ભીડભાડ વાડી જગ્યા પર જઈએ ત્યાં કેટલું ગરમી લાગે. ભીડથી એકદમ ગરમી થાય, પસીના પસીના થાય. પસ લાગે, લાગે, લાગે. ઉનાળા એકદમ હળકું હળકું ખાવાનું મન થાય છે. જારે ગરમી પડે, ગરમી પડે, ત્યારે આપણે ઠંડુ ઠંડુ ખાવાનું જોઈએ, જેમ કે છાછ દહી આ બધું છે, હું નાના બાપ બે કેટલા બધા ફળ મળે, લીચી આમ. જાત જાતના પ્રકારની ફળ મળતા હોય છે. ઉનાળામાં આમ વડળે છે. દસ ઋતુ માં કેટલા આમ મળે છે. ગ્રીસ્મમાં હ આપડે, આમ ખાઈએ, પીયએ આમ રસ. સુને. આ ચટણી બનાઈએ, ચાર બનાઈએ, ગરમીમાં આય ના. આપડ જો આપણે શું કેવા માંગો છો?
સાચી વાત છે, તમારી કે ગરમી આપણે કેટલે ગરમીના ટાઈમોમાં આપણે પાણી વધારે પીતા હોય છે, સાચી વાત છે, તમારી કે ગરમી ના ટાઈમે આપણે. ઠંડક ખોરાક લેતા હોય છે, કે જેમ કે છાસ છે. દહી છે, લસ્સી છે, એવું બધું પીતા હોય છે. અને બહુ ગરમીઓ ના ટાઈમે એટલે બહુ એકદમ તકલીફ બી થઇ જાય છે, આપડે સફર કરવામાં પણ. આપણે કશે જઈ બી નથી શકતા, ગરમીઓના કારણે કે આપણે ગરમીના લીધે ઘરમાં જ જોવા મળત. હોય, વધારે કે આપણે ઘરમાં કુલર એસી એવું લગાવતા હોય છે ઘરમાં. ગરમીઓના ટાઈમે આપણે અને ગરમીના ટાઈમે આપણે કુલર એસીના પાસેથી. હટવાનું બી નહીં સારું લાગે, અને આપડે ગરમીઓના ટાઈમે છે ને. આપણે પાણી વધારે પીતા હોય છે કે, આપણે પાંચ પાંચ મિનિટ પાણીની ત્રાસ લાગે. હોય છે કે, આપણું ગળું સુખાઈ જતું હોય છે, અને તારી વાત કરી સાચી. કે આપડે છે ને, સાદો ખોરાક લેતા હોય છે, ગરમીઓના ટાઈમે. જેમ કે દાલ-ભાત છે, ખીચડી છે, એવું બધું ખોરાક લેતા હોય છે. અને બહુ હલકુ હલકુ ખાય. તા હોય છે, અને ગરમીઓના ટાઈમે ખાવાનું ભી એટલું નહીં પસંદ આવે. કે આપણે ખાઈ બી નહી શકીએ, અને ગરમીઓના ટાઈમે છે ને. આપડે કશે બહાર ફરવા નથી જઈ શકતા, અને જે ગામ જે ગામમાં રહેતું હશે, એ લોકોને બી કેટલી તકલીફ થાય. છે કે, અ એ લોકો છે ને કે, ગરમીઓના ટાઈમે કશે જઈ નથી શકતા. અને ગરમીઓના ટાઈમે એ લોકો એકદમ ખેતી કરવામાં પણ એ લોકોને સારું નહી લાગે. એટલે એ લોકો સવારે વહેલા ઉઠીને, એ લોકો નાહી ધોઈને. સવારે ખેતી કરવા જતા હોય છે, ગરમીના લીધે. કે કે, બે-ત્રણ જે બપોરે, એક-બે વાગે, એટલે કેટલી ગરમી લાગતી હોય છે. એટલે એ લોકો આરામ કરતા હોય છે, ત્રણ-ચાર વાગ્યા સુધી. જયારે ઠંડુ થાય, ત્યારે એ લોકો ખેતરમાં જતા હોય છે, તમને તો ખબર જ હશે ને આ બધું. તમે શું કેવા માંગો છો?
હ, હ, ગરમીમાં બધા ખેતર ક્યારે જાય, સવારે પાંચ વાગી એ. ઉઠે કે, ત્યારે પછી જાય, પાંચ વાજે જાય, અને અગયાર થી બાર સુધી ઘરે આવી જ જાય, કેમ કે અગિયાર થી. અગિયાર થી ચાર સુધી જારે બાર વાગે. આવે, લેકીન બાર થી ચાર સુધી. બધા જ ઘેરે પંખાની છે, વહેલા. કેમ કે, અગિયાર બાર થી જે ચાર વાગેનું ગરમી છે. બધા કે બે વાગે ન ગરમી બહુ વધારે પડે. જયારે આપને લોકો લાગી શાય, ચક્કર આવે, હમ. પ્યાસ લાગી જાય, આ બધું થાય. ગરમીથી ગરમીથી પસે પસીણા એટના ચાલે કે શરીર ભેણાઈ જાય. હ લોકો બધા છે હા અગર ગરમીમાં લોગ એ એટલા દર્શી જાય છે. એ શું બતાવુ જયારે આપણે સુખાડ પડી જાય પાણીનું કમી થઈ જ કેટલા જગ્યા તો કમી થઈ જાય જ્યારે વધારે ગરમી પડે ત્યારે. એટલા પાણીનું કમી થઈ જાય. ચપલ સુખી જાય, મોટર સુખી, જાય તળાવ આ નદી વગેરે વગેરે સુખાઈ જાય જંગલમાં પણ હરિયાલી ખતમ થઈ જાય છે કે કેવું પતઝડ જેવો લાગે જોવામાં અ પેટ પરથી પાણીની રે
જયારે વરસાદમાં ઘણું હરું ભરું દેખાય ત્યારે ગરમીમાં જ્યાં જોવો ત્યાં સુક હોય. સુખાડ એકદમ પેટ પર ની રે જયારે વરસાદમાં બધુ જગ્યા લીલા લીલા દેખાય ત્યારે ગરમીમાં બધું જગ્યા પીલા પીલા દેખાય કેમ કે આટલું ગરમી જ પડે કે સૂરજની કીરને ઘાસને વધાનું સુકાઈ નાખે એ તમને ખબર છે. કે ગરમીમાં આપડે કેટલા જેમ કે વ્હાઈટ વ્હાઈટ કપડા પહેરવા જોઈએ. સુૂરજ રોશની વાઈટ કપડાનું કમ ગરમ કરે ગરમ કરી નાખે છે. એમ આ કાળો કપડો તો ઓછું જ પહેનવું જોઈએ. બહાર નીકળવ જોઈએ તો મુહ છાપીને બધા નીકળે છે ચશ્મા લગાવીને નીકળે છે માથા ઢકીને છટ છત્રી લઈને પાણી ની બોટલ લઈને બહાર ફરવાનું કામ કરે છે આવાગમન કામ કરે છે. હા. હમ. બપોરે ઘરે રે છે. આ રા રાત્રે અને સા સામે અને સવારે કામ કરે છે જ્યારે જ્યારે વખત રાત્રે પણ કરે છે લેકન બપોરે ની કરે છે કેમ કેટલી ગરમી રે કે આદમી ના લુક લ લગે ચાય ચક્કર જય જય હોય કે અનેક પ્રકાર નો શારીરિક કષ્ટ થઈ જાય છે. તમને જ ખબર હોય લોક બધા બાળ બાળક નું સ્કૂલ ન છુ્ટી થઈ જાય ગરમી નો છુ્ટી થાય છે. બધા કે ફરવા જાય ક્યાં જાય ફરવા નાનીને ઘેર ક્યુકી ગરમી એટલી થાય કે બહાર નીકળવું મુશ્કેલ થઈ છે બાળક ને આમ તો એમ બધા એ એસી પાસે બે બેહી રે. પહેલાના જમાનામાં તમે જોયા તો કેટલી ગરમી પડતી. બધા હાથ પંખા લઈને રહેતા થ પેડની પાસે રહેતા થા. આમળે તો ઘરમાં એસી રે કુલર રહેે પંખા રે ફ્રિજ ન પાણી મળે મતલબ બધું સુવિધા હોય
કગલ કસ
લોકોને પાસે ગર ગરમી ના લીધે તમને ખબર છે લોક આમ તેમ ફરવાનું કામ કરે છે આ હમણા ગરમીમાં લોકો એસી એસી માં બેહે છે એસી માં સોઈ જાય છે એસી માં રહે છે પંખા નીચે બેહે છે આઆમ પેલાના જમાનામાં લોગ નિ નિમ્ડા ના પ એરેત બહાર બેઠતાતા પેરની પાહે એ કે નમળે કોઈ બેસે છે પેઢની પાસે કોઈ ન બેસે છે. આવાગમન વાલા જ લોકો બેહે છે રસ્તામાં લેકિન અમને કોઈ ની બહાર નીકળીને વહે છે. હમે તો પંખા નીચે એસી નીચે બેહેલા હોય જોયલા હોય નીકળે જ નહી કોઈ ઘરથી તમે શું કેવા માંગો છો?
સાચી વાત છે તમારી કે પહેલાના જમાનાઓમાં આપણે અ પંખાઓના નીચે આ આપડે છાયડામાં બેસતા હતા અને હાલની તારીખ માં તો વધારે નહી બેસે એ સાચી વાત છે તમારી અને તમે જે મને બધી વાત કરી બહુ વાત સારી છે એમ અને તમે જે બધું કીધું ને કે આપડણે અ ઉનાળા માં આપડણે કે જયારે કશે ફરવા જઈએ તો આપણે આપડે ટોપીને ઉપર સ્કાપ ને એવું બધું બાંધીને જતા હોય છે. સાચી વાત છે તમારી કે આપડે વરસા વરસાદ ની કઈ ને ઉ નાળમાં ઉનાળો ઉનાળો રહેશે તો વરસાદ નહી રે તો આપડી જમીન બી સુકી થઈ જાતી હોય છે. અને બહુ ગરમી લાગતી હોય છે જયારે વરસાદ આવે ત્યારે આપડે આનંદ થતો હોય છે કે ક્યારે વરસાદ આવે અને ગરમી ક્યારે જાય એટલે બહુ રાહ જોતા હોય છે કે ક્યારે ઠંડક થાય અને હરેક એ માણસ અને હર એક જીવ જંતુઓની બી બહુ જરૂરિયાત હોય છે પાણી પાણી પી અ ગરમીઓમાં એ લોકોને પાણી બી વધારે પીવા જોતું હોય છે એટલે આપડે છે ને અ પશુ પક્ષીઓ માટે બી પાણી મુકવું જોઈએ અને બધાને આપણે પ જ્યાં બી પ્રાણી આપણે જોઈએ તો એ લોકોને બી આપડે ખાવા ખોરાકી આપણે ખવડાવવી જોઈએ કે કારણ કે આપણેે ગરમી લાગતી હોય ને તો આપ આપણેે એટલી ગરમી લાગે છે આપણે આપણેે તો સારું છે ઇન્સાનો ને કે આપણે એસીમાં રહીએ છીએ કુલરમાં રહીએ છીએ પંખાના વાયરે બી બેસી જઈએ છીએ પણ એ લોકોને કેટલી તકલીફ થતી હશે કે એ લોકો આમથી આમ ફરતા હોય છે અને એ લોકોને જયારે વરસાદ આવે ને ત્યારે એ લોકોનું શરીર ઠંડુ થતું હોય છે કે કેટલું આનંદ લાગતું હોય છે જયારે વર વરસાદ આવે ત્યારે એ લોકો પૂરા ઠંડા ઠંડા થઈ જતા હોય છે અને ગરમીઓ ના કારણે એ લોકો કશે આમ ચાલી ભી નથી શકતા વધારે કે ખાઈ બી નથી શકતા એટલે આપણે આપણે આપણા પોતાના જ માટે ની આપણે બધાના જ વિચાર વિચાર કરીને આપણેે બધા ન વિચારીને આપડે બધાને આપડે પાણી જેમ કે પીવડાવવું જોઈએ ખોરાકી એ લોકોને ખવડાવવી જોઈએ આપડે સારી રીતે બધું રાખવું જ જોઈએ ગરમી એટલે બઉ જ એટલે કઠિન કહેવાતી હોય છે સાચી વાત છે તમારી તમે મને જે બધું કીધું મને બહુ સારું લાગ્યું
તમને મે મારી વાત કેવી લાગી
બહુ સારી લાગી
હમ થેન્ક યુ
થેન્ક યુ